હેલો કાવ્યા સંભળાય છે?
હા સંભળાય છે.
હા તો આપણે આપણા પ્રોજેક્ટની તૈયારી કરવાની છે ને હવે ભારતના તહેવારો ઉપર
હા જરૂર ભારત તો તહેવારોની ધરતી છે ખાસ ઉજવાય છે.
સાચી વાત છે આપણેે અલગ અલગ તહેવારો વિશે ચર્ચા કરીએ.
તો સૌ પ્રથમ નવરા રાત્રિ ગુજરાતમાં તો આ તહેવાર ખુબ જ ખાસ હોય છે.
હા નવ દિવસ સુધી લોકો માતાજીની પૂજા કરે છે ગરબા દાંડિયા રમે છે
લોકો રંગબેરંગી ચણિયા ચોળ્યા અને હ કેડીયા પ
અને આખું વાતાવરણ નવ દિવસ સુધી જાણે સંગીત અને આનંદથી ભરાઈ જાય છે દિવાળી હવે દિવાળી વિશે વાત કરીએ
હા ચોક્કસ, દિવાળી એટલે પ્રકાશન રના ઘરોને સાફ કરે છે અને દિવા પ્રગટ
અને મીઠાઈઓ બનાવે છે ફરસાણ બનાવે છે, પરિવાર સાથે સમય વિતાવે છે.
હા. આ દિવસ ભગવાન લક્ષ્મીજીની પૂજા પણ કરે છે.
હા અને આપણા પજનગેરે. પણ હો છે, હા.
એના પછી આવે છે હોળી હોળી પણ ખૂબ જ
હા હોળી એટલે રંગોનો તહેવાર, મિત્રો અને પરિવારો સાથે રંગ રમાય છે.
હોળીના પહેલા દિવસે હોળિકા દહન બન થાય, સારા વિજયનું પ્રતીક છે.
હા મેં પણ એ વાર્તા સાંભળેલી છે, અને બીજા દિવસે બધા એકબીજાને રંગ લગાવીને ખુશી વ્યક્ત કરે છે. ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, ગુજરાતમાં ઉત્તરાયણ ખૂબ જ લોકપ્રિય છે.
લોકો પતંગ ઉડાવે છે, આકાશ
કાયપો છે એવું બોલવાનો આનંદ જ અલગ હોય છે.
એલગુડ ચિકિ જ એવી મીઠાઈ એના પછી આવે છે ઈદ ઈદ પણનો તહેવાર છે.
હા. મુસ્લિમ લોક લોકો આ દિવસે નમાજ અદા કરે છે, એકબીજાને ઈદ મુબારક કહે છે.
ત્યાં બનાવે છે અને વેચે પણ છે. પછી આવે છે ક્રિસમસ.
ક્રિસમસ વિશે શું લખશું આપણે?
ખ્રિસમ સુ ખ્રિસ્ત ના જન્મનો તહેવાર છે અને પ્રાર્થના કરે છે.
હમ સાચું, અને બાળકો માટે સેન્ટા કલોઝ ગિફ્ટ લઈ આવે છે, અ જે મને ખૂબ જ ગમે છે. ગણેશ ચતુર્થી
અને પછી
ઓકે.
હા લોકો ભગવાન ગણેશજીની પૂજા પૂજા કરે મૂર્તિની સ્થાપના કરે છે.
અને દિવસો સુધી લગભગ અ કોઈ પણ એકી દિવસ એટલે એક ત્રણ પાંચ સાત અગિયાર એવી રીતે ચૌદ એવી રીતે, એટલા દિવસો સુધી એની ભક્તિપૂર્વક પૂજા કરે છે, અને ર રોજ પ્રસાદ ધરાવે છે, ભેગા થઈને એમની આરતી કરે છે.
હા સાચી સાચી વાત છે.
આપણે આની સાથે આપણે, અ કોઈ વિદેશના તહેવારની પણ ચર્ચા કરી લઈએ અને મને લાગે છે, હજુ આપણે બે તહેવારો રહી ગયા જન્માષ્ટમી અને રક્ષાબંધન તો આપણે એના વિશે પણ ચર્ચા કરી લઈએ.
ચોક્કસ જન્માષ્ટમી અને રક્ષાબંધન પણ ખૂબ જ સભર ઉજવાતો તહેવાર છે.
છે જ, અને ખાસ કરીને જારે શ્રાવણ મહિનો હોય છે, ત્યારે આ બંને તહેવારો આવે છે, તો જાણે વરસાદની સાથે સાથે, તહેવારોના લીધે વાતાવરણમાં આખું અલગ જ વાઈબ્રેશન હોય છે.
હા અને શ્રાવણ મહિનામાં કેટલા બ બધા તહેવાર જોઈને બેઠા હોઈએ છીએ. કે ક્યારે જન્માષ્ટમી માં સા તમાઠમના મેળામાં જઈશું રક્ષાબંધન ભાઈ બહેનો નો તહેવાર એટ તે એની ત્રક્ છે.
હા અને ખાસ કરીને અ જારે સાતમ આઠમના તહેવારમાં આપણે નાના હતા અને આપણે તળાવના કિનારેને એમ મેળામાં જતા હતા ત્યારે સ્ટોરમાં ગમેટલા રમકડા મળતા હોય પણ સાત મના મેળા માંથી રમકડા લેવાની મજા જ અલગ હતી કાવ્યા તમને એમાં બેસવું ગમતું.
ગમતું મેળામાં બધા અ ચકડ આવે પણ મેળાની સા સાથે સાથે અલગ ખાણીપીણીના સ્ટોલ હોય એમાં પણ ખૂબ જ મજા આવે રમકડા લેવાની પણ ખૂબ જ મજા આવે ખબર છે.
હા રાંધણછઠ વિશે મને મોટા થયા પછી ખબર પડી કે એ દિવસે ચૂલાની પૂજા કરવાની હોય અને સારો સારો નાસ્તો બનાવવાનો હોય એવું જ ને.
હા અને રાંધણ શર્ટ ખા- ખાસ કરી આઓમાં સાતમના દિવસે બને. ચૂલો બાળવા બધો જમવાનું સાતમનું જમવાનું આપણે રાંધણ છઠ ના બનાવ આવતા હોય એમાંથી અ સરસ. સરસ અને જે સુગંધ આવતી હોય એની તો કોઈક મજા
હા એ વાત સો ટકા સાચી છે મને પણ યાદ છે કે સાતમના ખાલી આપણે ઘરે જે આગલા દિવસે બનાવેલું હોય એ બધું લઈને આપણે બહાર જતા મેળામાં પણ ખૂબ ખાતા પીતા અને ઘરે બનાવેલું ઠંડુ છે એ પણ આપણે જમતા.
હા હા સાચી પણ એક અલગ પ્રકારનો તહેવાર છે અને અલગ પ્રકારની એમાં ખુશી અફી
સાચી વાત છે. એક મને હ પશ્ચિમી દેશ નું હા. હા.
અને જન્માષ્ટમીમાં વાગે એમાં પણ બહ જ મજા આવે મટકી ફોડ કાર્યક્રમ થાય અને એક નાના બાળકને હ કૃષ્ણ. એની પણ કેટલી મજા અલગ છે.
એની બહુ અલગ મજા આવે અને ખાસ કરીને અ જ્યારે એ એ ટાઈપના પ્રોગ્રામ થાય ત્યારે નાના બાળકને જોવાની જાણે એમાં સાક્ષાત કૃષ્ણ ભગવાન હોય એટલી મજા આવે છે.
હા તમારી વાત એકદમ શ સાચી.
રક્ષાબંધનના તમારા તમારા ઘરે કેવી રીતે સેલિબ્રેશન થતું હોય છે.
રક્ષાબંધન એટલે એટલે તો ભાઈ તો હું મારા હ એને રાખડી બાંધવા જાવ અને એ મને કઈક દર વર્ષે અલગ અલગ આંધવ એટલે
અચ્છા આ વખતે તમને શું ગિફ્ટ આપી?
મને એક સરસ ડ્રેસ આપ્યો. અને તમને?
મને મારા ભાઈ એક ઘડિયાળ આપી હમણાં જે નવી લેટેસ્ટ ઘડિયાળ નીકળી છે ને એવી સ્માર્ટ વોચ આપી. જે મને ઘણા વખતથી ગમતી હતી.
એ વાત કેવાય
એટલે અને આપણે આ બધા તહેવારો હવે ડિસ્કસ કરી લીધા તો આપણે ભારત વિશે થોડું લખીશું કે ભારતના તહેવારો આપણને એકતા પ્રેમ અને સંસ્કૃતિ શીખવે છે.
સાચી વાત છે.
અને એ પણ લખી શકાય કે દરેક તહેવારને પોતાનો અર્થ અને આનંદ છે, બરાબર ને
હા દરેક તહેવાર ઉજવવાની અને મહત્ત્વ દરેક તહેવારનું. અલગ હોય અને પરિવાર સાથે ખુબ જ મજા આવે છે.
બરાબર છે સારું તો આપણે હવે પ્રોજેક્ટની તૈયારી ચાલુ કરી દઈએ. ચલો તો આવજો.
આવ જો.